હા બોલો બોલો તમારામાં બી એવું થાય છે મારા સામેથી અવાજ આવે છે મારો તમારા માં બી એવું થાય છે
મતલબ અવાજ પાછો આવે છે એમ?
હા હું બોલું છું એજ રીપીટ થાય છે
ના ના
તમારે મળે છે તો મારામાં કેમ આવું થાય છે?
ખબર નહિ કોયને નેટવર્ક ઈસ્યુ હશે ને તો થતું હશે.
હમ બરાબર બોલો બોલો આઈ ગયા ઘરે કે
આ નેટવર્ક ઈશ્યુ મતલબ જ અત્યારે હોય ને તો જ થાય બાકી કશું એ એના લીધે જ થતો હશે. તમે બપોરે ફ્રીઓ છો બપોર એટલે? મતલબ કોલ માટે? હા હા કોલ માટે. નક્કી ના કહેવાય, કેમ કે કાલથી મારા ક્લાસીસ ચાલુ થાય છે સો! એટલે એટલે એક વાર મેસેજ- કરીને જોઈ લેજો, જો હું ફ્રી હશું તો રિપ્લાય આપી દઈશ.
કારણ કે કેવું છે, કે મારે બપોરે કેવું કે, ત્રણ વાગે ત્રણ થી પાંચ માં - મીંસ કે, ત્રણ થી સાડા ચાર સુધી હું ફ્રી હોઉં છું. એટલે મે પૂછ્યું. કદાચ ફ્રિ હોય તો હું કોલ કરું એમ.
હા એ છે, પણ કેવું છે કાલ વીસ તારીખ છે ને તો કાલે થી જ મારે- - પીટીએલના ક્લાસ ચાલુ થાય છે. એટલે એમાં એવું હોય કે તમે જ્યારે ફ્રી હોય ન - -ત્યારે એ ક્લાસ જોઈન કરી લેવાના. અ્છા કેવ કો હા કાંઈ નહિ, કાંઈ નહિ આપડા બી કેટલા કોલ થયા કેમ કે આમાં લિમિટ- - હોય છે છ કોલની એવું છે? એટલે - તમે કર્યો, મેં કર્યો. બે ને બે ચાર થયા. અને આ આજે પાંચ મો ને છઠ્ઠો. છે આજે એમ છ નહી, મતલબ મારે છ કરવાના ને તમારે છ કરવાના એવી રીતે ટોટલ બાર - - થાવા જોઈએ.
અચ્છા માથ વ ને હ એ તો કઈક કરી દેસુ, કશો વાંધો નઈ.
સ્યોર સ્યોર, એવું હોય તો મને કેજો, હું કોઈક શોધી દઈશ તમને-
કેવું કે એકચુલી મા આપણે ટાઈમ નો ઇસ્યુ છે. બાકી તો હું સવારે બી આમ ઉપર ફ્રી હોઉ છું. પણ કેવી રીતે કરીએે. સ કારણ કે આપડે બધા કેવું કે, ઘરનું બધું કામ ને યોગા ને આ તે બધું ચાલતું હોય. અમુક- પીટી કેન્સલ થાય મારી તો પછી એ ટાઈમે ફ્રી હોઉ છું.
હા એ જસ્ટ તમારે યોગા નો
સવારે જો એક મારે સવારે સાડા સાત થી સાડા આઠની પીટી છે.
એ તો અલ્ટરનેટ એવીછી પછી એક બપોરે સાડા બારે યુકે ની ક્લાય- હમ
હમ, અને ગુરુવારે મારે જીમમાં જવાનું હોય, પછી સાંજે એક છોકરી બે છોકરી-
બે છોકરીઓ આવે છે. એક ડોક્ટર છે એક છોકરી એમબીબીએસ કરે છે. થર્ડ યર છે એનું. અચ્છા.
મ ગેઇન કરવો છે કાંઈ આઈડિયા આપો ને આસન કઈ તે કરવાના તમારે, તો એનાથી તમને ભૂખ વધશે અચ્છા એવું છે. પણ મારે તો- - કેવું છે ખબર છે ભૂખ તો વધતા વધશે હુ મતલબ રાજકોટ - હોસ્ટેલમાં ગયા પછી ભૂખ વધશે ને, તો મારી જોડે ખાવા માટે કંઈ નહી હોય. લાઈક ઠીક ખાવા માટે તો હશે જ. હોસ્ટેલ વાળા પ્રોવાઈડ કરે પણ- કેવું એમ ખાઈ ના શકો તમે એટલું, થોડું ખાઈને એમ થાય- હવે બસ પેટ ભરાઈ ગયુ ને થોડું ઘણું ચાલે. ઘરે- કેવું કે ભાઈ હા શાંતિથી ફીલ થાય કે મેં ખાધું છે.
અને એમ કમ્પ્લેટ આમ પાકું ભોજન એમ- મમ્મી નો પ્રેમ હોય એની અંદર.
આ એ જ, મતલબ અંદરથી ફીલ થાય કે ના મેં જમ્યું છે મતલબ હવે નહીં. જમે અને હોસ્ટેલનું ખાધા પછી તમને કોઈક બહાર ખાવા લઈ જાયને તો તમે ખાઈ કરો એટલી જગ્યા હોય પેટમાં લિટરલી હોય છે.
હાચી વાત છે સો ટકાની
મને બધાએ કે કે કરે છે કે તું કંઈક જીમ જોઈન કરિયા. ના-ના જીમ નહી કરતા. એ નહી સારું એ સપ્લમેન્ટ જ આપે તમને. એ બી છે મતલબ લોકો એડવાઈસ આ પહિ કે જીમ જોઈન કર પછી અમુક એવું કે કે અત્યારે ટ્રેન્ડ છે ને, હા. તમે યંગ
તને ખાલી એટલું જ છે. જીમ કરો અને મોસ્ટ ઓફ છોકરીઓ જે, હું જોબ કરુંને મને ખબર
હમ્મ, બધી પેલી ફોટો પડવા માટે, હા સ્નેપ માટે, હા. એજ, બીજું કાંઈજ નથી. એ ખોટાકામે એમાં શું ટાઈમ વેસ્ટ કરવો.
અને એમાં પછી થોડું ક એક-બે ડમ્બલ કરશે અને કશું આવડતું ના હોય અને થયું, ના થયું, ઘરે જતા રહ્યા બસ. પતી ગયું. એજ
તો એના કરતા. તો એ છે પછી અમુક લોકો નથી આમ કે કે ભૂ ખની ગોળીઓ આવેે મ મતલબ મેડિસિન્સ આવે, એ એ પણ મેં કીધુ ના ના, મને કઈ નથી કરવું. બે દિવસનો ડેમો લઈ લો. હમ્મ. અમારી જોડે તો તમને એમ છે ને
વધશે ને. ખાવાનું કેવું પ્રોપર આમ, બોડી બી વધ વેટ ગેઈનનો અલગ હોય છે ને વેઈટ લોસ નો અલગ હોય છે. એક્સરસાઈઝ બધી અને હું કેને પ્રોપર યોગા યોગા કારણ કે યોગા
એ યોગા કોઈને ગમતા જ નતા હાચુ કઉ, હમ્મ હાચી વાત. હું બધી એક્સરસાઇઝ કરાવું હમ્મ તમે કદાચ મારા વિડીયો મોકલીશ, તમે જોશો. શ્યોર શ્યોર..
અને અત્યારે બધી જે હીરો-હિરોઈન હોય ને એ જીમ કરતી જ નહી, જોજો તમે.
હા, એ લોકો મતલબ એક્સરસાઇઝ જ કરે. જીમમાં બોડીને મતલબ બહુ પેલું પડે છે, સ્ટ્રેસ પડે
હા, બસ એ આ છે ને બોડી બિલ્ડિંગ વાળાનું કામ છે. એ આપડું
એ આપણું કામ નહી. હા, પણ આ તો શું લોકો સોશિયલ મીડિયાના લી ધે બધા જીમ જોઈન કર દે છે. જ નહી. હમ્મ. અત્યારે ધીરે-ધીરે જીમનું પડી જશે, જો-જોને તમે એ. એ તો, જ્યારે રિયાલાઈઝ થશેને લોકોને એટલે થશે.
શું ફાયદો. અને હું તો હું કેટલા વર્ષોથી છું એટલે મને બધું ખબર છે. ટ્રેનરો શું કરતા હોય.
એ તો ખબર પડી જ જાયને, ઓફકોર્સ. તમને તમ તમે જે કરતા હોય એ જ ફિલ્ડનું હોય એટલે તમને નોલેજ
હા, હમ્મ, એ જ ને. હવે આપડે આવતા-જતા હોયને, કેવી રીતે આમ સ્ટુડન્ટો હોય કે છોકરા હોય કે જેન્ટસ હોય કોઈ
તોય કોઈને કેવી રીતે બાટલીમાં ઉતારા આ લોકો પીટીઓ લઈ લઈન અને તમે શું
તમે જાઓ બરાબર. તમે આમાં તમે અ પતલા છો બરાબર, તમે-તમે એમ કેશો મારે વેઈટ ગેઈન કરવો છે.
હમ્મ. બધાને એન્ટ્રી કરો ને અમારા જીમમા, વર્ષની બાર હજાર ફી છે કેટલી બાર હજાર, બાર હજાર. હવે તમે શું કેહશો કે ચલ બાર હજાર છે ભરદઉં, હમ્મ વર્ષની જ છે ને એમ. હા, તમે ભરી દો બરાબર.
ભર્યા પછી અને તમે જયારે આવડે જ નહી.
આવડે જ નહિ. તમને મશીનરીનું કશું નોલેજ ના હોય, ટ્રેનર આવે તમાર જોડે.
પછી કે સે મેડમ
તમારો અવાજ કપાઈ ગયો. ઉમ્સ હલો હલો હલો